કેમ છો.
હા મજામાં
હું મને હું પણ મજામાં છું આજ મને તારી સાથે ફેશન આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
હા ચાલશે કર હા ખુબ જ રોચક વિષય છે. આજકાલ નાના બાળકોથી તેમ લઈને યુવાઓની મોટા લોકો સુધી બધાની ફેશનમાં રોસ હોય છે.
હા સાચું છે ફેશન કેવલ સુંદર કપડા પહેરવાનું નામ નથી પણ એ વ્યતિ વકતિની પસંદ અને જીવનશૈલી સંસ્કાર આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ સાથે પણ જોડાયેલી છે ને
એકદમ સાચી વાત ફેશન એટલે પોતાને સુંદર સ્વચ્છ સુજજ અને આત્મવિશ્વાસ પૂર્ણ રીતે
હા હા અને તારી અ યા તારી નજર નજરમાં ફેશન શું છે.
મારા મ ફેશન એટલે સમય પ્રસંગ ઉમરો શરીર રચના અને પોતાના સ્વભાવ પ્રમાણે કપડા જોય દાગીના હેરસ્ટાઈલ ફૂટવેર અને સંપૂર્ણ વ્યક્તિત્વને સાજેસા તે પ્રસ્તુત કરવું જોઈએ
હા બાા ખૂબ સુંદર રીતે સમજાવ્યું ઘણા લોકો ફેશન નો અર્થ કેવલ મહગા કપડા પહેરવા એવું લે છ પણ ખરેખર એટલું જ એટલું જ નથી.
હા બિલકુલ નહી ફેશન માટે પૈસા જરૂરી હોય એટલા જ મહત્વનું નથી સમજ ના પસંદ રંગ ની ઓળખ બોડી ટાઈપની સમજ અને કપડા ની કેરી કરવાની રીત પણ ખુબ મહત્વની છે.
સાચું કોઈ સા સાદો ડ્રેસ પણ જો અ યોગ્ય રીતે ન ન પહેરાવામાં આવે તો મેચિંગ હોય અને આત્મવિશ્વાસ હોય તો ખુબ ખૂબ સુંદર લાગે..
હા હા અને કોઈ મોગો ડ્રેસ હોય-' પણ ફિટિંગ સારું ન હોય પ્રસંગ પ્રમાણે ન હોય. અથવા વ્યક્તિની સૂટ ના થતો હોય તો એની પ્રભાવ ઓછો થઈ જાય.
હા અને આજે ફેશન એટલું મહત્વનું કેમ બની ગયું છે.
હ કારણ કે આજના યુગમાં પેલી નજરમાં જે અસર પડે છે. એમાં પોતાનો લુક અને ડ્રેસિંગ સ્ટાઈલ ખુબ ભાગ ભજવે છે. માણસ કેવી રીતે પરે છે. એથી નથી એની પર્સનાલિટી જે પલા પ્રભાવ તતો હોય છે.
હા હા જો કોઈ સ્વચ્છ નીટનેટકા અને સુંદર રીતે પહેરા હોય ને તો એને જોઈને સામને વાળાને પણ સારો પ્રભાવ પડે છે.
હા હા ફેશન આત્મવિશ્વાસ વધારે છે. જો માનસાને પોતાના કપડા લું અને સ્ટાઈલ ગમતા હોય તો એ વધારે આત્મવિશ્વાસ સાથે લોકો સામે આવે છે.
હા અને ક્યારેક સારો ડ્રેસ પહેરોતા મન મન પણ ખુશ થઈ જાય ને.
હા બિલકુલ ફેશન મોડ પર અસર કરે છે. જો બ સુંદર રંગો આરામદાયક કપડા યોગ સ્ટાઈલ સ્ટાઈલિ આ બધા માણસ ને ફ્રેશ ફીલ કરાવી છે.
મને લો મને લાગે છે કે ફેશન વ્યવસાય સાથે પણ ખૂબ જોડાયેલી છે ને?
હા આજે ખુબ મોટી બની ગઈ છે ફેશન ની. કપડા, બ્યુટિક, જ્વેલરી આ બધું ઘણા ભાગ પડી ગયા છે. મે પ ફૂટવે, બેગસ હા ફશન ડિઝાઇન સ્ટાઇલિંગ હા એમ્બ્રોડરી. હા એમ્બ્રોડરી ના પણ બહ ચાલે છે.
હ હા. તો તારા માટે પારંપારિક ફેશન અને આધુનિક ફેશનમાં શું ફરક છે?
પારંપરિક ફેસ ફેશન એટલે આપની સંસ્કૃતિ પરંપરા અને પ્રાદેશિક પોશાક સાથે જોડાયેલી છે. ફેશન જેમ કે સાડી સલવાર સૂટ, ઘાઘરા, કુર્તી, દુપટ્ટો પારંપરિક દાગિના, ભિદી, બંગડી, ન પાયજન એટલા વસ્તુ હોય છે બધા આ પેરીને તો.
હ હા બબર અને આધુનિક ફેસ ન માં જીન્સ, ટોપ, ગાઉન, વેસ્ટર્ન ડ્રેસ અ જંપશૂટ, કોર્ડ સેટ શર્ટ, અ જોકેટ, ક્રોપ ટોપ્સ, પ્લાઝો અ ફૂસવેર આ બધા આવે છે ને તેનામાં?
હા હા એકદમ પણ આજકાલ બંનેનું કોમ્બિનેશન પણ ખુબ ચલનમાં છે.
હમ.
બંધની એ કમ્બનેશન આવેના તે તો હોલ ચલનમા છેે. જેમ કે ટ્રેડિનેશનલ કુર્તી સાથે મોર્ડર્ન પેન્ટ સાડી સાથે બેલ્ટ બ્લાઉઝમાં મોર્ડન કોટ ગાઉન સ્ટાઈલ ઓનાર કો જકેટ સ્ટાઈલ લહેંગા આ બધું ફેશન બહ સારી છે.
આજે યુવતીઓ ટ્રેડિશનલ લુકને મોર્ડર્ન ટચ આ આપ વુ ખૂબ પસંદ કરે છે ને?
હા કારણ કે એમાં પરંપરા પણ જોડવાયેલા છે એને નવી સ્ટાઈલ પણ જોવાવામાં મળે છે.
અને કપડાં પસંદ કરતા વખતે ત શું ધ્યાનમાં રાખવું જોઈએ?
હા પેલી વાત કપડા પસ પ્રસંગ પ્રમાણે હોય જોઈએ બીજી વાત આરામદાયક હોવું જોઈએ. ત્રીજી વાત શરીરચના અને ઉમ્ર પ્રમાણે હોવો જોઈએ હા થતો હોય જોઈએ ચોથી વાત ફેબ્રિક યોગ્ય હોવા જોઈએ.
હમ્મ અને પ્રસંગો પ્રસંગ પ્રમાણે એટલે?
ઉત્સવ, પૂજા, ઓફિસ, કોલેજ પાર્ટી રોજની દવા પર આપણ રોજ વાપરી છે ને આરામદાયક કપડાં લેવું જોઈએ. હા બધા માટે કપડાની સ્ટાઈલ અલગ હોઈ શકે. લગ્નમાં ભારી ડ્રેસ ચાલે પણ રોજ ઘરકામ માટે આરામદાયક અને સાદા કપડા સારા.
હા હા ઓફિસ માટે સુ સુસંસ્કૃત અને સબ્બે ડ્રેસિંગ જ જરૂરી છેને જયારે પાર્ટી માટે સ્ટાઇલિશ લુપ્ત રાખી શકે?
હા પણ એ વા કપડાં પહેરવા જોયે જે સુંદર પણ લાગે અને કામ કરતા આરામ પન આપે
હા અને રંગોની પસંદમાં પણ ફેશનનો કેટલો ભાગ છે?
હા ખુબ મોટો ભાગ છેં. રંગો વ્યક્તિત્વને ઉભારી આપે છે. યોગ્ય રંગો ચેહરાની ફ્રેશ બતાવે છે. સ્કીનટોનને શૂટ થાય છે અને ઓવર‌ઓલ લુક આકર્ષક બનાવે છે.
કયા રંગ કયા પ્રસંગો માટે સારા લાગે છે.
હા આ તો વ્યક્તિ પર નિર્ભર કરે છે પણ સામાન્ય રીતે લો ઉત્સવ માટે લાલ, મરૂન, હીરવો, પિંક રોયલ બ્લુ, મસ્ટર્ડ, પર્પલ ગોલ્ડન જેવા રંગો ખૂબ સુંદર લાગે. ઓફિસ માટે પણ સારા લાગે છે ઓફિ પેસ્ટલ સેટ
હા અને ઉમ હા અને ઉનાળામાં હા અને ઉનાળામાં હલકા રંગ અને શિયાળામાં અ.. થો.. થોડાક ગ.. ગાળા રંગ પણ ખુબ સરસ લાગે છે ને!
હા હા આ એકદમ મોસમ પ્રમાણે કપડાં અને રંગની પસંદ કરવી જોઈએ. આપણને ફેશન સેન્સનો ભાગ છે.
હ અને ઘની સ્ત્રીઓ પૂછે છે કે બોડી ટાઈપ પ્રમાને કપડાં કેવી રીતે પસંદ કરવા તું શું કશ કહી છે
મારા મતે આ ખુબ મહત્વની વાત છે. બધા ઉપર એક જ પ્રકારનો ડ્રેસ સમ્માન રીતે સૂટ નથી થતો. એટલે પોતાના શરીર સમજીને કપડાં પસંદ કરવું જોઈએ.
હા થોડું ઉદારણ આપને
હા જેમ કે કોઈને હાઈટ ઓછી હોય તો બહુ ઝડપ બોર્ડર વાળી સાડી ક્યારેક હાઈટ ઓછી બતાવીછ શકે. હા પેટર્ન હાઈટ લંબી લંબી દેખાડે. જો કોઈ સ્લીમ હોય તો લેયર અથવા કપડા સારા લાગે છે હ જો કોઈ હેલ્ધી બોડી ટાઈપ હોયને તો કમ્ફર્ટેબલ ફિટિંગ યોગ્ય
હા અને મસ્ત પણ દેખાવે છેને બરોબર અને એટલે હા હા અને એટલે બિલ્ડ બિલ્ડ ફેશન ફ્લો કરવાની જગા જગાએ પો પોતાને શૂટ થાયને તો સમજવું જરૂરી જ છે.
હા બિલકુલ ફેશન એટલે કોપી કરવું નહી પણ પોતાની સુંદર અને હાઈલાઈટ કરવું
અ કપ કપડાના કપડો લે ફસ ફેબ્રિક એ પણ ફેશનમાં મહત્વનો છે ને
હા ખૂબ કોટન સીલ્ક ચિફન, બર્ગેટ, લાઈનિ હા એ ઓર્ગેન્જા સિલ્ક આવે એ વેલ્વેટ, રોન ડેનમ બધા ફેબ્રિક ન ફ કમ્ફર્ટેબલ અને લુક અલગ હોય છે છે
હા અને કોટન મને તો રોજ માટે ખૂબ ગમે આરામદાયક હોય છે ને
હા કોટન ગરમી માટે ખુબ સારું સિલ્ક છે સિલ્ક છે અને બનારસી ફેસ્ટ લુક માટે ખુબ સુંદર ગોલગેટ અને કમ્ફર્ટેબલ માટે છે
હા
અને એટલે પ્રસંગ અને મોસમ પ્રમાણે ફેબ્રિક પસંદ કરવો જોઈએ
હા એકદમ ફેશનમાં કમ્ફર્ટેબલ હ ઇગ્નોર ના કરવું જોઈએ
હા હા અને હા અને સ્ત્રીઓની ફેશનમાં સાડી અને બ્લાઉઝની ભૂમિકા ખૂબ મોટી છે ને
હા સારી ભારતીય સ્ત્રીની શોભા છે એની બ્લાઉઝ અને મહત્વપૂર્ણો ભાગ છે આજકાલ બ્લાઉઝમાં કેટલા બધા ડિઝાઇન આવે જે પ્રિન્સેસ કટ કટોરીકટ, બોટની ટુઈની હઇકનીક, સ્લ્યુલેસ, પપ સ્લ્યુ બધા બહુ જ ડિઝાઇન છે લટકંદોરી, મિરોવર વક
હા એના હા એના ઘણું બધું છે ને હ હા હા અને એક સુંદર બ્લાઉઝ સાડીના લુક ને એ પૂર પૂર્ણ બદલી ના લખેને
હાતી તો છે
હમ ચાલો ચાલે હા
હા ચાલશે સારું માહિતી મળી ઇન્ફોર્મેશન મળી
હા સારું માહિતી મળી છે હા ચાલે હા ફરીસ